હલો કેમ છો મારો અવાજ સાંભલય
બસ બસ બસ મજામાં છે હા આવે છે અવાજ તમારો બોલો બોલો બસ બસ એકદમ મજામાં છે બોલો તમે મજામાં છો
હા એકદમ મજામાં આજે મને ગણો રસપ્રદ વિષય મળ્યો છે ચર્ચા કરવા માટે ડિજિટલ યુગમાં મુ મુસાફરીનો આયોજન તેમાં એપ્સ અને ટેકનોલોજીનો પ્રભાવ
ખુબ જ સરસ વિષય છે ચલો તો આજે આપડે આના પર ચર્ચા કરીએ છો
આજકાલ મુસાફરીનું પ્લેનિંગ કેટલું ઈઝી અને સરળ થઈ ગયું છે
સાચેમાં એકદમ સાચી વાત છે પેલા તો લોકો ટ્રાવેલ એજન્ટ પાસે જતા હતા પણ બધું જ મોબાઈલપ એપથી જ થઈ જાય છે
હા બિલકુલ હું તો ગૂગલ મેપ્સ અને હોટલ બુકિંગનું ફ્લાઈટ એપ્સ વગર ટ્રાવેલ જ નથી કરી શકતો
હા મને પણ મને પણ હવે તો ટેકનોલોજીનો ગણો ફાયદા ટેકનોલોજીના તો ઘણા ફાયદા થાય છે આપણને ઘર બેઠા ટિકિટની શું કેવાય સરખામણી કરી શકીએ છે પૈસા થી આમ સરખામણી કરી શકે કે ક્યાં ટિકિટ સસ્તી મલે ક્યાં મોંઘી મલે છે ઘણું બધું
અને તેનો એક ફાયદો એ બી છે કે બજેટ પન કંટ્રોલમાં રેહ છે.
એકદમ એકદમ સા એકદમ સાચી વાત કઈ છે પન પેલા લોકોને ઘણી જગ્યા એ ફોન કરવા પડતા અતા કે પણ હવે બધી જ માહિ તી એક જ જગ્યાએ મળી જાય છે આપણને
હા, એકદમ સાચી વાત. એમાં નેવિગેશન પણ સરળ બની ગયું છે. નવી સિટીમાં પણ ખોવાઈ જવાનું કોઈ ઓછું એમ ડર રહેતું નથી.
સાચે સાચું સાચું કયુ તમે તો કેમ વ્યવસ્થિત સમય સમયના શું કહેવાય ટ્રાફિક અપડેટ પણ આપણને મળી જતી હોય છે કે ક્યાં ટ્રાફિક છે ક્યાં આપણને ટ્રાફિક નડશે તો આપણે એ પ્રમાણે નીકળી શકીએ કે ઘણું બધું આવીઈ ગયું છે હવે તો
હ સાચી વાત છે પણ હું ટ્રાફિક ચેક કરતા પેલા વેધર ચેક કરું છું ટ્રાવેલિંગમાં
ઓ બહુ બહુ અને હું તો પેકેજી શું કહેવાય હું તો પેકિંગ અ ચેકલિસ્ટ એ પણ એ જ શું કેહેવાય એપ વાપરું છું એ ચેકલિસ્ટ બનાવવા માટે પણ
ટેકનોલોજીથી સોલો ટ્રાવેલિંગ પણ વધુ સેફ બની ગયું છે અને એકદમ સરળ થઈ ગયું છે
હમ બહુ સાચી વાત છે કે શું કેવાય કે ઇમેમ શું કેવાય આપડે શેર કરતો આપડે જલ્દી આપણી લોકેશન આપણે એમને શેર કરી શકી અને એવી ઘણી બધી સુવિધાઓ બી આપને બહુ ઉપયોગી થાય છે
એનો એક ફાયદો એ બી છે કે ડિજિટલ પેમેન્ટના લીધે બહુ સરળ થઈ ગયું છે તમે ઓનલાઈન પે કરી શકો છો ડાયરેક્ટ હોટલમાં
હમ સાચે છે સાચે છેમાં કે આમ રોકડા પૈસા લઈને ફરવાની જરૂર હવે ઓછી થઈ ગઈ છે કે બધા ઓનલાઈન જ વધારે વાપરતા તા હોય છે
અને એમાં એક આમ ફાયદો એ બી નથી કે પણ ટેકનોલોજી ખૂબ ડપેન્ડન્ટ થઈ જઈ આપડે તો એ સારી વાત પણ નથી
બહ કેમ
જો આમ ઇન્ટરનેટ બંધ થઈ જાય કોકવાર તો મુશ્કેલી થઈ શકે છે આપણને
હા એટલે જ ને કે ઓ શું કેવાય કે એટલેને કે ઓફલાઈન મેપ પણ ડાઉનલોડ કરી લેવા જોઈએ. બઉ કામમાં લાગે કોક વાર.
બિલકુલ બિલકુલ પાવર બેંક પણ સાથે જ રાખો
સાચે સાચી વાત છે એકદમ. કે આમ સોશિયલ મીડિયાનો પ્રવાસ પણ હવે મોટો પ્રભાવ થઈ ગયો છે. આપણામાં.
હા સાચી વાત છે અને લોકો ઇન્સ્ટાગ્રામ જોઈને નવી જગ્યાઓ પસંદ કરે છ જવા માટ
સાચે પણ ફક્ત ફોટો જોઈને જ નિર્ણય ના લેવો જોઈએ, કોક વાર ફોટામાં સારી લાગતી વસ્તુઓ પણ સાર રી નથી હોતી.
હા બિલકુલ સાચી વાત છે. જેમ કે તેમાં રિવ્યુઝ અને રેટિંગ પણ ચેક કરવા જોઈએ એમને.
સ સ એકદલ અમુક વાર તો શું કે ખોટા રિવ્યુઝ પણ ખોટા રિવ્યુથી પણ આપડે બઉ સાવધાન રહેવું જોઈએ કે ત્યાં અમુક વાર ખોટા રિવ્યુ પણ હોય છે.
તેમાં ઘણું એવું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં આવી ગયું છે. તેનાથી હોટલોમાં અમુક વાર રિવ્યુઝ અને રેટિંગ્સ જોઈને જ આપણે જવું જોઈએ.
સાચેમાં કે હવે એ આઈ પ્રવાસ નું આયોજન પણ પણ બના એઆઈ આપણને પ્રવાસ નું આયોજન પણ હવે તો બનાઈ આપે છે. હવે આપણે કશું જ કરવાની જરૂર નહીં પડતી.
સાચી વાત છે એના લીધે ટાઈમ પણ એ બચાવે છે અને પ્લેનિંગ પણ એકદમ ઈઝી કરી. દેય છે.
સાચેમાં પણ માનવી અનુભવ અનુભવની ની જગ જગ્યા કોઈ લઈ શકતું જ નથી પણ
હું પણ એજ માનું એ વિષયમાં તો એકદમ સાચી વાત છે, તમારી
હમ્મ, ટેકનોલોજી એક સાધન છે. કે બધું તેના ઉપર આધારિત ના થઈ જોવું જોઈએ. આપણે કોકવાર ટેકનોલોજી આપણને પ્રોબ્લેમ પણ કરાવાઈ શકે છે.
. સાચી વાત છે બેવનું બેલેન્સ રાખવું જોઈએ, આપણે ટેકનોલોજીનું અને બેવનું.
સાચેમાં ક આમ સમજદાર પ્રવાસી એ સમજ દાર પ્રવાસી તો એ જ છે કે જે ટેકનોલોજી નો યોગ્ય ઉપયોગ કરે બઉ વધારે વધાર પડતો બી નહી, અને બઉ ઓછો પણ નહી.
. એકદમ એકદમ સાચી વાત છે, અને મુસાફરીનો અસલી આનંદ પણ માને ત્યાં
હમ એકદમ સાચી વાત બરાબર કીધી તમે કેમ ટેકનોલોજી આપણી મદદ માટે જ તો છે, કે આપણું નિયંત્રણ પણ લેવા માટે નથી. આપણને એ મદદ કરવા માટે જ છે ટેકનોલોજી કે આપણે આપણે શું કરીશું એના માટે નથી. આપડે ક્યાંક અટકયા હોઈએ, તો જ ટેકનોલોજી તો ટેકનોલોજી આપણને કામમાં લાગે.
એકદમ એકદમ સાચી વાત છે. શું તમે ક્યારે એઆઈ કમ્પ્લીટ ટ્રાવેલ કર્યું છે? બનાવ્યો છે એવો પર
એક વાર ગયા હતા કે ગયા શું કેહેવાય કે એઆઈ ના એનાથી એ શું કેવાય. બ ત્રણ દિવસની યાત્રા માટે અમે લોકાએ બજેટ યોજના બનાવી. . એઆઈ એ અમને ત્રણ દિવસ માટેની યોજના બનાવી આપી હતી એકદમ સરસ
ઓ ખુબ જ સરસ વાત છે પછી રિઝલ્ટ શું આવ્યો.
અ ખુબ સરસ આવ્યું કે તેના તેના પરિવાર હોટલ ભોજન અને દર્શન સ્થળો પણ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
ની માહિતી પણ એને અમને આપી બહુ જ સારી
સરસ વાહ અહિયા સુધી ટેકનોલોજી પહોંચી ગઈ છે.
હા હા પહોંચી જ ગઈ છે ને પણ હું પછી જો હું સાચું કવ તો હું પછી પણ જાતે જ માહિતી ચકાસું છું હજુ બી
. સાચી વાત છે જરૂરી બી છે, બધી ઓનલાઈન ઇન્ફોર્મેશન હંમેશા સાચી હોય. એવું યોગ્ય નથી.
એ એટલે જ ને કેમ સત્તાવાર શું કેવાય આમ બે સાઈટ અને શું કેવામ બધી સમીક્ષાઓ કરીને જ આપડે. એ આ નિર્ણય લેવો જોઈએ, ખાલી એઆઈ ના એના પર આપણેે નિર્ણય ના લેવો જોઈએ કોઈ દિવસ કોક વાર ખોટું પણ હોય એ વસ્તુ
. સાચી વાત છે ટ્રાન્સલેશન એપ પણ ઇન્ટરનેશનલ ટ્રાવેલમાં ખુબ જ મદદ કરી શકે છે આપની.
સાચે બિલકુલ કેમ ના કરે, જોને સ્થાનિક સ્થાનિક ભાષા ના આવડતી હોય તો તો પણ આમ વાતચીત આપણેે એકદમ સરળ બનાવી શકીએ છેએ કે જો આપણને અસેબે ત્યાંની ના આવડતી હોય તો જો આપડે આમ આ ભાષાંતર વાળી એપમાં આપણે જો આપણે બોલીયે તો એ ત્યાંની ભાષામાં ના ટ્રાન્સલેટ કરીને ઘણી બધી વાત આપણને ખબર થાય ખબર પડે છે અને એનાથી આપડી એમની જોડે ત્યાંની લોકો જોડે આપણી વાતચીત એકદમ સરળ બની જાય છે.
ત્યાંના પૈસા પણ આપણે કન્વર્ટ કરી શકીએ છેએ એ એપ પરથી.
આ હું હું તો હું તો ખર્ચની નોંધ પણ રાખતો હોઉ છું એમાં જ.
એનો ફાયદો શું થાય?
જો કેટલીક વાર ખર્ચ થતો ખર્ચ થતો હોય ને તો તેના રોજ નો હિસાબ મળી રહે આપણને કોક આપડે ક્યાંક પૈસા આપ્યા હોય ક્યાંક ખર્ચ્યા હોય ને તો આપણને એનો હિસાબ મળી રહેે આપડે આજે આ ટલો આજના દિવસમાં આપડે આ આટલી જગ્યાએ ફર્યા ને એનો આટલો ખર્ચ થયો.
ઓ એ તો ખુબ જ સરસ વસ્તુ છે.
સાચેમાં આમ ડિજિટલ શું કહ છું?
મારે પણ એ વાપરવું જોઈએ.
સાચેમાં સાચેમાં કેમ જો ડિજિટલ બુકિંગ પણ ડિજિટલ બુકિંગ પાસ પણ ઘણો સમય બચાવે છે આપણને. કે જો આપડે ડિજિટલ બુકિંગ કરી દઈએ તો ત્યાં જઈને આપડે કોઈ આમ હોટલમાં દેન કોઈ મગ જમારી ના થાય આપળે. આપળે સરળતાથી રહી શકીએ ત્યાં આગળ એકદમ આપણને બોવ સારી ફેસિલિટી મલી જાય છે.
એકદમ સાચી વાત છે અને ડો ક્યુપમેન્ટ ગમ થવા જવાનો પણ ઓછો આપણને આમ ડર રહે છે.
હા, એ એ તો છે અને કા શું કેવાય કે ઇમિગ્રેશનમાં પણ એ ખૂબ જ આપણને કામ લાગે છે એ આઈ આજકાલ.
હા, પાસપોર્ટની કોપી ઓનલાઈન સેવ બી કરી શકીએ છે આપળે.
હમ્મ. આમ તો, એમ તો આપણે વાત કરીએ ને તો ઘણા બધા ફાયદા છે આના. પણ આ તો આપણેે બસ ખાલી એક નાના એવા મુદ્દા આપણે આજે ચર્ચા કર્યા કે ડી જિટલ યુગમાં મુસાફરીનું આયોજન કેવી રીતે થાય. છે આજે અને મને તો આ ટોપિક ઉપર વાત કરીને એટલી મજા આઈ ને તમારી જોડે તમને કેવું લાગ્યું મારી જોળે વાત કરીને?
ખુબ જ સરસ. મને બોવ બધું શીખવા મલ્યું ને આપણે આગળ બી હવે નવા નવા ટોપિક પર વાત કરતા રઈશું.
સ્યોર સ્યોર સ્યોર, પાક્કું પાક્કું.
હા, મલિયે છ.